હાલો
કેમ છો મજામાં
હોવ મજામાં કેવી તમારી તબિયત સારી ને. હોવ અમારી પણ સારી જ છે.
હમ
અરે મારે તમારી જોડે એક ઇન્ફોર્મેશન લેવી હતી
હા બોલો
હા કે તમે દિલ્હી સાઈડ ફરવા ગયેલા?
હા એક વાર ગયેલી આગ્રા સાઈડે તમે ગયેલા છો?
ના ના હવે એટલે આગ્રા સાઈડ ઓવ ટુર નો પ્લાન તો અમારો તો મેં કીધું જે ગયા હોય એમને એક વાર પૂછી લઈએ કે કેવો અનુભવ રહે છે એ સાઈડ
બધા એ ઘણી બધી ફરવાની જગ્યાઓ પણ છે. ગણવામાં આવે કે તાજમહેલ છે જેગરાજ રાજા એ મુસ્લિમ જે રાજા હતું શાહજહાં એ તેની પત્ની માટે બનાયેલું તેની યાદમાં ત્યાં તમે જાાવ તો ઘણા બધા એવા ટુરિસ્ટો આવતા હોય છે અહ અહિયાં ના બી હોય છે. ઘણા બધા બહાર થી વિદેશીઓ પણ આવતા હોય છે.
હા હું એજ વિચારતો હતો કે બધા કેતા હતા કે તાજમહેલ જોવા જઈએ આપણે તો મેં કીધું જે ગયા હોય એને ને એક વાર પૂછી લઈએ કે ત્યાંના લોકો કેવ કેવું છે જગ્યા જોવાલાયક છે કે નય ત્યાં આગળની પબ્લિક કેવી હોય છે પછી ત્યાં આગળનું બજેટ કેવું હોય છે બધી તમારી જોડે ઇન્ફોર્મેશન લેવી હતી મારે ખબર છે કઈ તાજમહેલ વિશે
તાજમહેલ તો આમ તો દિલ્હી માં આવેલું હોય એવું ગણ છે અને. તમે જયારે ત્યાં જોવા જાવ તો તમને જોવા મળશે કે આખું જે તાજમહેલ નું તો કામ જે કરવામાં આવ્યું છે તો કોઈ મશીન કે કોઈ ટેકનોલોજી દ્વારા નથી કર્યું તે હાથ દ્વારા બનાવવામાં આવ્યું છે. અને જે કળાથી બનાવામાં આવ્યું છે જે ડિઝાઇન કર્યું છે અને આજના જે ટેકનોલોજી થી કે કોઈ સર સાધન થી તમે તે ફરી કોપી બી ના કરી શકો એવી રીતે બનાવામાં આવે છે તાજમહેલ અને જે આરસપાણ પથ્થર કહેવાય એ પથ્થર ન બનાવવામાં આવ્યું છે અને જયારે એ તાજમહેલ બનીને રેડી થયો ત્યારે શાહજહાં એ જે સૈનિકો એ કે જે કામદારો કેહેવાય કે જેના દ્વારા બનાવવામાં આવે. બલો. કે પછી ફરીથી તેમ એનું કોઈ રીપીટ ના કરી શકે કે ફરી કોઈ બનાવી ના શકે. ત્યાંજ મજદૂરો જઈ ને કોઈ આવી બીજી અલગ. બનાવટ ના કરી શકે એવી રીતે તેમને હાથ પણ કાપી નાખ્યા હતા.
હા એ વાત તો મેં એ બી સાંભળી હતી એમની એ તાજમહેલ વિશે મેં થોડુંક વાંચ્યું હતું. તો એમાં કીધેલું કે શાહજા એ બનાવ્યો હતો એમની પત્ની ની યાદમાં બનાવેલો હતો. અને તાજમહેલ એમને જેની જોડે બનાવ્યો હતો જે એટલા બી. કારીગરો હતા જેટલા બી મજૂર હતા જેને ડિઝઇન કરેલો. તો એ ટાઈમે શાહજહ જેવો તાજમહેલ બીજું કોઈ બનાવી ના શકે. એની માટે. સાાજ એ જેટલા બી કારીગરો હતા એમના હાથ કાપી દીધા હતા કે એમના હાથ હોય. તો બીજો એવો તાજમહેલ ઉભો કરી શકે ને. બીજો કોઈ રાજા હોય એને એ ઘણા પૈસા આપી ને એ ટાઈમે જે બી ચાલતું હતું. એવું એમને દોલત આપીને જો કદાચ બનાવવાનો પ્રયાસ કરે. તો પણ એમના હાથ ના હોય તે બનાવી ના શકે એટલા માટે એ લોકો એ એમના હાથ કાપી. પી નાખલા સાજે.
હમ. એ કોઈ મહાર. જ કોઈ કામ કરાવે કે કોઈ આવું મહેલ બનાવે. તો પછી બીજ વારે કોઈ એવું એની કોપી ના કરી શકી એું. જે રાજા પોતાની અલગ ઓળખાણ ઉઊભી કરવા કે એમની ઘરે આવી. મેલમાં આવી બનાવટ છે આવું છે આવું છે. એવું પોતાની કોઈ કામ દ્વારા તેમની ઓળખ દર્શાવવામાં આવતી હતી. જેથી કરીને તે એવું ઈચ્છ છે કે ખાલી જે બનાવટ છે કે જે કારીગીરી છે એમના સીમિત. શોધી જ રહેવી જોઈએ એવું.
હા અને એવું માનવામાં આવે છે કે તાજમહેલ પ્રેમનું પ્રતિક. પ્રતિક પણ માનવામાં આવે છે. કારણ કે સાજ જે હતું. એ એમની બેગમને બહુ ફદ થી વધારે પ્રેમ કરતો હતો એની યાદમાં જ એને. આવી રીતે તાજમહેલ બનાવે્યો હતો એ વાત સારી.
એ વાત પણ સાચી શાલ જહાની ખાલી બનતા જ. એટલીટલી નથી બાકી પણ એ પત્નીઓ હતી. પણ વધારે પડતોેમ કરતો હોત તો મુમતાજ ને તો પછી જય્યારે. ાસ નું નિધન થયું. તે બાદ પછી અમે એની યાદગીરીમાં બનાવવામાં આવેલું હતું. અને અત્યારે જો તમે ફરવા જાાવ તો તાજમહેલ ની અંદર મુમતાજની જે. કબર બનાવેલી હોય. એ જે તેમના મૃત શરીરને દફનાવવામાં આવ્યા હશે. ત્યાડ અત્યારે તે કબર જોવા મળે છે. એને ઘણી બધા એવા હોય ટુરિસ્ટો ત્યાં. જાય છે તાજમહેલલનું પણ. અ દર્શન કરે છે અને જ્યાં કબર બનાવવામાં આવેલી હોય છે. ત્યાં બધે લોકોક ફરે.
બરાબર છે.
એવું કહેવામાં આવતું કે જે ત્યારે ન રાજમહેલ શાહજહ ઘણી બધી પત્નીઓ હતી. અને બધી પત્નીઓને રૂમ અલગ અલગ હતા પછી એમને રૂમમાં જવાને બધા રસ્તા. તા પણ અલગ અલગ હતા.
હા.
અને એને બધી જ બધલી ને
હલો.
હમ
હા તો અમે વિચારીએ છીએ આ તાજમહેલ ફરવા જવાનું પણ બીજી વાત એ કે. એ બાજુ બજેટ કેટલું હોવું જરૂરી છે. હવે બજેટ નુ તો અમે જોઈ છે કે ત્યાં આગળ હોટલો બી એવી મોંઘી જ હોતી હશે ને કારણ કે તાજમહેલ. આગરા છે. એટલું બધું મોટું અને જોવાલાયક સ્થળ છે ત્યાં ઈ પ્રવાસી આવતા જ હશે ને.
હ તમે જોવા જાવ તો અહિયાં ભારત ના પણ એટલા પ્રવાસીયો હોય. દૂર ના પણ હોય વિદેશ ના બી આવે અને ઘણા બધા એવા કેમ કે. છે એટલી બધું સરસ છે કે એટલું સારું. જોવા લાયક છે જેના કારણે ઘણા બધા પ્રવાસે છે અહી આવ. તે હોય એનું બજેટ તમે જોવો. તો તમે જે ટ્રેનમાં જવા માટે દિલ્હીમાં જે સીટ છે તાજમહેલ. ટ્રેનમાં તમારે જવું પડે પછી ત્યાં તમારે ગમે ત્યાં હોટેલમાં રોકાવું હોય. પછી તમારે કઈ ખરીદી. કરી હોય કે કઈ નાસ્તા પાણી નો એવો ખર્ચો હોય જે તમારે. અ ઓલ ઓવર બજેટ બનાવી ને પછી જવું પડે એવી રીતે ગણીને.
ત્યાં આગળ ખરીદી કરવા માટે પણ બજારો આવેલા હશે ને.
અ બધા બજારો હોય ધીમેમાં અવનવાટરો હોય બ દમ ર સાડીીું ત‌ઇ રજાયુ હોય ચાદરો હોય એવું ઘણું બધું મળતું હોય જે તમારે પાસ દેવી. કરી હોય ઘણી બધી બજારમાં તો પછી તમારે એવી રીત. તે બજેટ બનાવીને જવું પડે.
બરાબર છે અને ત્યાં તાજમહેલમાં જોઈએ એવું આમ. જમવાનું સારું એવું મલી જતું હોય છે.
આમ તો જવન ત પ્રવાસ એવા ઘણા આવતા હોય કાર બનાવવામાં આવેલી હોય ઘણી બધી એવી હોટેલ. તે મળી રે.
હા એટલે અમારે મેન કેવું કે ગમે ત્યા આપડે બહાર ફરવા જઈએ. તો પેલું આપડું જે હોય છે કે આપડે જમીને નીકળવું જોઈએ ત્યાં આગળ ફરીએ તો આપણને એવું સારું એવું જમવાનું પણ મળતું હોવું જોઈએ. એવી જગ્યાએ જવાની થોડીક સારી મજા આવે કે તમે ભૂ. કે નારો પછી પેલું ફાસ્ટ ફૂડ તમે ખાવ તો પછી તમારી તબિયત બગડી જાય છે. તમે જો ફરવામાં મજા ના આવે પછી.
મ પછી તમે જયારે બહાર ફરવા જતા હોશો બહાર ને બનાવેલું્ ખોરાક દધ એકદમ મછ જેથી કરીને તમારે બહારની હોટેલ ના ખાવું હોય તો અમુક એવો. સુખો નાખતો આવે કે ઘરેથી લ‌ઇ જ‌ઇ શકાય‌. ઘરેથી એવું બનાવી ને વઘારેલો કે કરવેલો એવો નાસ્તો હોય લઈ જોઈ શકાય છે.
તમે મને બારનું ખાવાનું ના ફાવે તો તમે એ નાસ્તો કરી શકો છો.
તો તમારે લીઘે પ્રવાસ. વા નીકળ્યા હોય ને પછી એવી રીતે હો ખાવતું પછી ત્યાંને બીમાર પડે ન ખાવત- તો બિમાર પડો એટલે પછી ફરવા ની તમને પછી મજા આવે ન‌ઇ.
હા તો મારી ઈચ્છા બી એવી જ છે.
હ હોય પ્રવાસ માટે કે પછી તમારે ના થું પડે તમે ગયા હોય ફરવા માટે ને થઈ જાય બીમાર ઉલટી થઇ જાય એમ
હા તો મારી ઈચ્છા બી એવી છે કે અમે અઇયાં થી જઈએ તો અમારો સૂકો નાસ્તો છે. પછી બીજી એવો સારો સારો નાસ્તો હોય છે એ બધો લઈ જવો છે. તો કેવું કે ત્યાં આગળ જો કદાચ જમવાનું સારું એવું ના મલે તો અમે નાસ્તાથી બી કામ ચલાવી શકીએ. અમારું પેટ ભરાઈ જાય અને બીજુંત. એ બારનો નાસ્તો ખાવાનું થોડુંક અમાર ટાળવું છે. કારણ કે બારનું જે ફાસ્ટ ફૂડ ખઈએ છે. એનાથી અત્યારે- ફૂડ પોઈઝનિંગ પછી એ ઘણી એવી બધી બીમારી થતી હોય છે. એ તો તમને ખબર જ હશે-
હું ખ ખાતા હોય-
અને જેથી કરીને કઈ અ થાય નઈ બીમારી- હું જયારે અચાનક તમે આવી રીતે બાર ફરવા જાવ પછી બાર હોટેલ નો નાસ્તો કરો કે જમો- અવે આપડે તય તો જોઈને દાસી રહ્યા છે. ને- કે બધું ફ્રેસ જ યુઝ કરવામાં આવે-
એ ઘણા બધા સમય નું એવું લઈનેએ ફ્રીજમાં સ્ટોર કરવામાં આવેલું હોય. કે મોટા મોટા ફ્રીઝરો હોય હોટલોમાં- ફ્રીઝરોમાં સ્ટોર કરવામાં આવેલું હોય ક શાકભાજી હોય ગમે તે એમાં નાખું- વામાં આવતો મસાલો હોય ગમે તેે પછી તમે એવું બનાવેલું ખાવ- પછી એ બીમારો જ થવાય પેટ ખરાબ થાય ફૂડ પોઈઝન થાય. જેના કારણે ઘણી બધી તકલીફો ઊભી થાય. બીમાર પડે કઈ મોટી બીમારી થઈ શકે. કે અમુક ફૂડ પોઈઝન તો એટલે બધા પ્રમાણમાં વધી ગયેલું હોય જેથી કરીને માણસનુ. હ જીવ પણ જોખમમાં મુકાય- એના કારણે તમે એવી રીતે ફરવા જવા માંગતા હોય. તો અમુક લોકો તો એવું કરે કે નાની એ વાન આવે- કેવી અ મસ્ત અત્યારે ગાડી નીકળી છે. તમે ગેસ નું બોટલ છે જે ખાવા પીવાની સામગ્રી હોય એ સાથે લઈ જઈને- કંઈ પિકનિક જેવું કરવા ગીયા હોય તો તમે સાથે લઈ જઈને બનાવી હકો- અન જે ઘરનું હોય એ પછી- બનાવી ને ખવાય ને જેથી કરીને ફરવાની પણ મઝા મણાય- અને બીમાર પણ ના પડી શકે-
બરાબર છે. તો આ રીતે બાર જઈએ આપડે પેલે ત ખાસ આપડે ધ્યાન તો ખોરાક નીત રાખવી જોઈએ. કે સારું એવું હોય ફાસ્ટ ફૂડ તો આપડે ખાવું જ ના જોઈએ. અને કઈ સારું જમવાનું હોય દાળ ભાત હોય શાક રોટલી હોય આપડે એવું જ ખાવું જોઈએ. તો આપડે બીમાર બી ના પડીએ અને આપડું પેટ પણ ભરાયલુ રે-
કઈ નહીિ તો પછી અમે જોઈએ છે પ્લાન તમારે બી આવું હોય તો તમે કેજો-
તા હોય તો કઈ-
અમે ટ્રાવેલ્સ કરીને જ જવાના છે જો અ- અમારા ટ્રાવેલ્સમાં જગ્યા હોય તો તમને કઈશ. તમારે ફરવા આવવું હોય અમારી જોડે- તાજમેલ તમે મને જરૂર જણાવજો એક વાર
બરાબર છે.
હા- તો પછી આ તાજમેલ અમે ફરી લીઈએ અને બીજું એ મારે પૂછવું તું કે તાજમહેલમાં વિદેશ- થીપ પબ્લિક આવતી હોય છે ટુરિસ્ટ આવતા હોય છે હેને-
ના બધાય સંખ્યામાં આવતા હોય તાજમહેલ જોવા માટે એની આજુબાજુ પણ તમે જોવા જાવ ત આજુબાજુ પણ ઘણી બધી એવી જોવાની જગ્યાઓ હોય ફરવાના સ્થળો હોય તાજમહેલ સિવાય ના પણ અને જે ટુરિસ્ટો આવતા હોય તો તેમના દેશમાં બધી અવનવી કૃતિ કે નવા મેહેલ બધું જોવા ના મળે જેથી કરીને એ વધારે જોવા મળતું હોય એટલે અહિયાં ફરવા માટે આવતા હોય
બરાબર છે તો આ તાજમહેલ બહ એવું મોટું આમ વિઝિટર ન પ્લેસ કેવાય ખરી હેને
હા કેવાય
બરાબર છે